હલો કેમ છો
બોલો
બસ મજામાં. તમે કેમ છો?
તબિયત પાણી સારા
એક
બોલોબર એકદમ એકદમ
હા બસ બસ જો મે તો. હા. હમ્મ. હમ્મ. હમ.
હા ફોન એટલા માટે કર્યો તો કે એ હવા થઈ ગયા અને ભણ્યું છે એટલે હવે એ લોકો પોતાના આ કામ દરી પસે એટલો બધો ફ્રી ટાઈમ મને એમ લાગે કે મારે શું
હા, હા.
સમજાતું કે ચાલો તમારી થોડી સલાહ લ ઓકે, કે મારે કેવી રીતે આમ એટલે પેલા તો શું હતું કે, માડવા ને એ લોકોના ટાઈમ-ટેબલ સાચવા એમાં આપડો બધો ટાઈમ ગ અણખરોજ. પણ હવે એ લો તાનું ભણવાનું, પોતાના કોલેજ, ક્લાસ
હમ, હમ. એટલે તમારી વાત એકદમ સા જેને મે શું અત્યાર સુધી હા એટલે અત્યાર સુધી કેવું બિઝી રહ્યા હોય ને એટલે હવે થોડું ફ્રી રહીએ ગમે પણ નહીં અને કંટા આવે એવું લે એટલે મારે પણ એવું જ છે હવે છોકરાઓ કોલેજ જતા રે એની રીતે કર હોય અને આખો દિવસ એના માંથી જ ફ્રી ના થાય એટલે મેં છે ને હમણાં યોગા ના ક્લાસ ચાલુ કર્યા તો એટલે સવારે એકાદ કલાક તો એમાં ટાઈમ જતો રહેે પછી સાંજે જ બી હું વોકિંગ કરવા નીકળી જાઉં અને મને છે ને ડ્રોઈંગ કરવું બહુ ગમે તો હું તો એ ખાસો એવો સમય પસાર કરું છું બે તમારો કોઈ શોખ ખરા તો તમે મતલબ એ વસ્તુ તુમ આગળ વધી શકો
હા શોખ તો ઘણા છે પણ લાગે છે કે બધા શોખને હવે વે ફરી જ, આ બધું તો કેહેવાય ને કે આપ પ્રે છાપરે જવાબદારીઓના ઓલા આપડે એટલા બ કે કે આ બધું તો ક્યા
હમ, હમ, હમ.
નું પડ. એ મને એમ લાગે છે કે મારે ફરીથી કરવા પડશે.
શોખ અને અ-અત્યારે તો કેવું છે કે તમે નવી-નવી ટેકનોલોજી કે કેવું છોકરાઓ અમુક વસ્તુ અમુક વસ્તુ આપણે છે ને છોકરાઓ પાસેથી આમ શીખતા હોઈએ કે, કઈ નવી ટેકનોલોજી હોય કે આપણને ના આવડતું હોય, અ ઓનલાઈન શોપિંગ કરવી આ તે તેવુ બધું. તો એના બદલે છે ને હવે મેં એ પણ ચાલુ કર યુ છે કે, મતલબ હું મારી જાતે જ બધા યુટ્યુબમાં ને વિડીયો જોઉં અથવા તો ગૂગલમાં સર્ચ કરીને ટેકનોલોજી પણ નવી-નવી શીખું છું એટલે શું આપડે ડિપેન્ડન્સ ના રહેવું પડે એમ કે છોકરાઓ ક્યારે કોલેજેથી આવેન ક્યારે આપડે એને પૂછીએ. આપડે કંયય બી અટકીએ ને તો એ બધું બી હું અત્યારે મારી સ્કિલ ડેવલોપ કરું છું.
અચ્છા, અચ્છા. અચ્છા, મને લાગે છે કારણ કે શું થાય છે આજ નથી. બધા પોતાની જીવનમાં એટલા બધા એ કોઈની પાસે કોઈની માટે ટાઈમ ઈમ જ ન આપડી રીતે બધું જાત તે શીખવા ક છોકરાઓને પણ ખુબ આપડને પોતાને પણ એમ કોઈ સમ, જોકે એવુ હોય અને આપડને આડો જવાબ આપી દે તો આપડને થોડું, તો ઓલું મને લાગે એ શે, નરેન્દ્ર આત્મનિર્ભર બનવાનો એ જીવન માપના તો છે. બરાબરને?
હઅ, એકદમ બરાબર. અને મતલબ આપણને પણ એવું ના લાગે કે આપડે દુનિયાથી પાછળ છીએ. આપણને પણ બધું આવડે છે, એક આવે તમને આત્મવિશ્વાસ આવે ઓટોમેટિક જયારે એ પણ આપડે ચાલુ કરીએ ને બધું શીખવાનું. એટલે આમ કંટાળો પણ ના આવે, આપડો સમય પણ પસાર થઈ જાય ને આપડને નવું શીખવા પણ મળે.
સાચી વાત છે અને આત્મવિશ્વાસને તો ચોક્કસ મને હું તમારી આરી વાત છું કે જાતે આપણે કોઈ એ વસ્તુ થોડો વધારે લાગે એટલે કોઈ આપણ
ને શીખડ તે પહેલેથી એકડો ગૂટ ટીને શીખાગે પણ ઈ
હમ્મ હમ્મ.
શીખવા થી લઈ અને પોતાની મેતે તો એનાથી આપણને ઉતિ અને એક આત્મ વિશ્વાસ એ તો મેં પણ અનુભવ્યું છે.
હમ્મ હ. મારે પેલા કેવું થતું ખબર છે, જયારે પણ અમ અ અ એટલે હું જાતે જ કરું કે, મતલબ એવું પેલેથી બી ચારેલું ન હોય કે મારે આજે આ ડ્રોઈંગ કરવું છે. પણ મોટે ભાગે મતલબ અ એવું થા થાઈ કે નઈ આજે વધારે સમય છે ફ્રી, ત્યારે જ હું બેસું અને મનમાં જે કઈ પણ વિચાર આવે કે મારે આજે નેચરલ સીન દોરવા છે કે આજે આ દોરવું છે, એ જે મતલબ નક્કી ન હોય મારું કઈ કે પોર્ટ્રેટ કરીશ કે નેચરલ સીન કરીશ કે શું કરીશ એમ. પણ જ્યારે પણ હું બેસ શું ને ડ્રોઈંગ બુક લઈને તે અચાનક જે વિચાર મતલબ મનમાં આવે ને એ પછી કરું. અને કઈ હેલ્પની જ જરૂર હોય ને તો પછી હું ઓનલાઈન અ સર્ચ બી કરું કે કઈ રીતે ઇમેજ બનાવી. અન જ્યારે મતલબ ફાઈનલ પૂરું થઈ જાય ને ત્યારે ખરેખરે મતલબ અ સેટિસ ફેક્શન મળે કે મારા સમય નો સદુપયોગ થયો.
હું પેલા કેવું કરતી ખબર છે કે જયારે પણ ફ્રી સમય મળે ને હમ્મ હમ્મ હમ્મ. પેલા છે ને જયારે પણ ફ્રી સમય મળે ને તો હું સિરિયલ જોતી અથવા તો કોઈ ગેમ રમતી મતલબ મોબાઈલમાં કઈ ગેમ રમતી હોય અથવા તો આડોસ પાડસ માં નીચે બધા બેઠા હોય તો સોસાયટીમાં એવું થાય કે નીચે કોઈ સાથે બેસીએ પણ પછી કેવું થાય કે ગેમમાં અને સિરિયલમાં છે ને એક એડિક્શન જેવું થઈ જાય છે કે બીજે દિવસે ના જોઈએ કે ના રમીએ ને તો મજા નથ ઈ આવતી એટલે પછી જયારે સમય ના હોય ને ત્યારે પણ એવું થાય કે નાના કામ તો પછી કરશું ચાલો ને પેલા એ ક રિ લઈએ અને જ્યારે નીચે બેસવા જતિ ને ત્યારે પણ સોસાયટીમાં એવું થ હતું કે આ છે આ ત્યાં ગયા અને એ બીજાની વાતો કરી અને ફાજલ સમય બરબાદ કરતી તેવું મને લાગ તું તું એટલે પછી મને પણ પેલા આળસ થતી તી કેમ કે આ બધું મૂકી દીધું હતું મેં પણ ઘણા વર્ષોથી પણ પ છી મને એવું થયું કે ના મારે આવી રીતે સમય બરબાદ નથી કરવો કંઈક સદુપયોગ કરવો છે. એટલે પછી મેં યોગાનું ચાલુ કરૂ ને તો મને એનાથી મારા હેલ્થમાં પણ ઘણો ખાસો એવો સુધારો લાગ અને ડ્રોઈંગ થી મારુ મન મતલબ માનસિક સેટિસ્ફેક્શન મળે છે કે નઈ મેં કંઈક કર્યું યુટિલાઈઝ સમ
અને યોગા તમે તે શીખવા છો.
ના હું શીખવા જઉં છું.
અચ્છા અચ્છા બહુ સારું કેવાય તો કારણ કે આપણા શરીર નો બી
હમ્મ.
હા સારું કેવાય કારણ કે આપણા શ શરીરને અને ક્યાંક ને ક્યાંક આપણો સ આમય પણ કે એ પણ આપણને ગમે. અને ગતું નથી આપણે કોઈ ગ્રુપમાં કર તા હોઈએ આપણને એમાં પણ આપણને પ્રોત્સાહન મળે બી થોડું એક્સરસાઇઝ
સાચી વાત સાચી વાત છે શું તમે શું વિચારો છો તમે હવે મતલબ અ અત્યારે તો બસ અત્યારે ડ્રોઈંગ ઉપર જ ફોકસ રાખું છું એટલે એવું નક્કી નથી કે આખા દિવસમાં એક જ ચિત્ર વધ સમય મળે તો વધ કરું છું એ સિવાય છે ને હું કવિતા પણ લખતી પ હજુ સુધી છે ને મેં ચાલુ નથી કર્યું એક વખત એમ થાય ને કે હવે ડ્રોઈંગ ને એક ધારો કંટાળો આવ્યો છે ત્યારે મારો કવિતા લખવાનો પણ પાછો વિચાર છે કે કવિતા પણ લખવાનું ચાલુ કરીશું
અચ્છા
ગયા શોપ
ઘણો મળતો આવશે એટલે થી કે તમારી કવિતા લખવાની વાત સાંભળીને તો મને પણ મારી યાદ આવી ગઈ કારણ કે હું પણ કવિતાઓ લખું અને હું આર્ટિકલ પણ લખું ના વિચારો લગતી હતીથી એટલે જિંદગીની બધી જ કહેવાય ને કે અનુ અમોલ ફરી એ જીવવાની શરૂઆતઆત કરવી હું પણ ચોક્કસ જ કવિતા લખવાનું શું કલેક્શન ઘણું સારું મારું એવું સાથે મળીને બંને એકબીજાની કવિતા ક્યારે ક્યારે એમાં અમે તો પેલા હું જે કવિતાઓ લખતી ને તો સાથે મારી બેન સાથે અમે દરિયા દરિયા કિનારે હું મારી કવિતાઓ લખેલી વાચીને તો
હમ હમ હમ
એ સાંભળી લખેલી લખતી વખતની જે આપણી લાગણીઓ હોય એને જ્યારે શષણ કરે ને ત્યારે એક અદ્ભુત આનંદ મળે હવે જે આ નિરાંત નો ટાઈમ મળે છે એમાં જે હોબી હોય જે આપણે ઘણી પાચારીઓને કારણે એ બધી પીમાં ફરી્યાંક આપણને કંટાળો આપણને અ અહી આવે અને ઓલું એકલું એકલું પણ ના પણ ઓછી આવે એવું બની શકે
સાચી વાત છે બરાબર બરાબર અને કવિતાઓ લખીએ ને તો મતલબ આપણી લાગણીઓ આપણે કોઈને વ્યક્ત ના કરી શકતા એ પણ કરી શકીએ અને ખરેખર હું આ ક્ષણની રાહ જોઈશ કે જયારે આપણે બંને સાથે મળીને બીજાની કવિતાઓ વાંચીશું સંભળીશું જયારે બે સરખા શોખ વાળા વ્યક્તિઓ ભેગા થ થાય ને ત્યારે જે વિચારોની આપલે કરવાની મજા છે ને કંઈક અલગ જ હોય છે
સાચી વાત છે સાચી વાત છે કવિતાની લખું છું અને આર્ટિકલમાં હા ટોપિક હોય એટલે એવા એવા વાતો તો હોય કે ઓછામાં ઓછા આઠ દસ ટો ટોપિક તો હવે મને લાગે છે
હમ
શોખ અને શોખને કારણે તમે કમાણી પણ પણ કરી શકો એવી બધી એપ છે કે જેમાં તમે તમારી લખેલા જે આ આર્ટિકલ્સ તરીકે આજે એક પ્રોફેશનલ ડિગ્રીથી જો તમારા વિચારો લખો અને તમે એને એવત ચાલી ને મને લાગે છે
હમ હ
તે આપણે આપસિત કરીને એ દિશા બચામાં પણ એનું વેચાણ કરીને એનાથી કમ માણી પણ લાગે છે
તમારી વાત સાચી છે તમારી વાત એકદમ સાચી છે સમય ન સદઉપયોગ પણ થાય કમાણી પણ થ આપણે મતલબ બીજા કોઈ ઈતર પ્રવૃતિમાં જોડાવા કરતા કમાડ સાથે આપો શોખ પૂરો કરી શકી તો બ સારું કેવાય મેન છે ને ક્યારેય પણ આર્ટિકલ નથી લાગત મનેહવે એવું થાય છે કે મારે એમાં પણ થોડી ટ્રાય કરવી છે હું તમારું માર્ગદર્શન જો જરૂર પડશે તો ચોક્કસ તમને પાછો ફોન કરીશ
ચોક્કસ ચોક્કસ અને મારા આટ પ્રક્ટિકલું તોનાથી પણ તમને પ્રેરણા મળશે કે હું આર્ટિકલ લખવાની વાત કરું છું શ ઘણા વક્તાઓ છે શું તોતાઓ રીતે ગ્રુપ ડિસ્કશન કર કરે એટલે બધા વિચારો વ્યક્ત કરે એમાં પણ વાએ ને તો એમાં બી બહ
હા
બુ મજાજ મળશું અને ચોક્કસ બસ જ આપડે આવે છે એટલે આપડે ચોક્કસ
સાચી વાત છે
તમને કોલ કર્યો તો જાણવાથી એનું તમે મને ખૂબ જ સારું માર્ગ ખૂબ મદદરૂપ થયો
તમે મને માર્ગદર્શન હા તમે મને માર્ગદર્શન લેવા માટે ફોન કર્યો હતો પણ મને પણ આર્ટિકલ વિશે ઘણું બધું નવું જાણવા મળ્યું એટલે આમ વિચારોની આપલે થાય તો ઘણું એક બીજાને નવું શીખવા મળે મને પણ તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો આભાર